હા શું કરો છો?
કરતા નથી બકા ખુશ થઈ ગઈ છે ફોન કરે એટલે
એવું ખુશ થઈ ગઈ મેં ફોન કર્યો
હા તારી જોડે ટાસ્ક આયો એટલે
અલ્યા તાર જોડે આય જસે શું ચિંતા કરી આઈ જશે આઈ જશે
મેં મન તો વખત ફોન કર્યા મેં કશું કર્યું નહી ટાઈમ થયો મન ટાઈમ થીયા કરે ટાઈમમાં તો કેટલા દિવસ ખબર દસ દિવસ ઉપર થીયોશે દસ પંદર દિવસ
પન ખાલી બે વખત ફોન કરી ને ટાસ્ક આય ગ્યો
હા એ તો એક ફોર્મ ભરવાનું હતું એ તો કઈક ભરી આપ્યું એટલે થઈ ગયું. બીજું કશું હા તારા કરી શું ચિંતા કરી હું બેઠી નઈ
લે કાના માટે
કાના માટે
એવું સ
હમ્મ
અંતર મનગ ચોકલેટ ખવરાવાની તે હજુ ખવરાઈ
તું કશું કરે ની તું એક નંબર ની ફેકુ માણસે.
એટલે તારે અચાનક ખુલી જાય ટાસ્ક.
ના ના એ તો મેં ખોલીયા હે.
અલી મને ખોલી આલ જે હ કે તું.
હા એ તો ખોલી આલું. ચિંતા ના કરીશ અત્યારે જો લેતી.
ભાઈ શું કે.
કોલેજ આયેલ હતી સાડા સાત વાગે. પછી એક લેક્ચર ભર્યું પહી માથું ચડતું હતું એટલે રેવા દીધું લાઈબ્રેરીમાં જઈન. લાઈબ્રેરી. થોડી રેવા ગીત હોંભલા પછી થોડું વાંચ્યું. પછી યાદ આવ્યું કે લાય ટાસ્ક આવ્યો પ્રિન્સ ને ફોન કર તું મેં મારા ટાસ્ક. મા હવથી પેલા તને ફોન કર્યા બોલ અને તને. તું જ યાદ આઈ મને તું બીજા કોઈ કરો નક મને ખબર ભોલો યુઝ કરે. બીજી કીટ યુસ કરે.
એટલે એમ નઈ હવે. કે એટલે તારે ખુલી જાય એટલે તારે નેચે બતાવા માંડ્યું કે કોને કોને સે આ રયુ એમ. એપ્લિકેશન એવું.
ના મને ખબર હે તાર હે એટલે મેં તને ફોન કર્યો આ માર નંબ. નંબર ડાયલ કરવાનો આવે હમ.
બરાબર. બકા બેઠી હું પૂનમ ના ઓટલે.
કામ પતિ ગયુ.
કામ બાકી છે કચરા પોતું કરવાનું છે હવે ખાલી.
એવું છે.
હા એવું છે.
મારે આજ તો ઇન્ટર્શીપ ચાલુ થાય હમ અગ્યાર વાગ્યે. અચ્છા ના વદેખ સાડા દસે. બધી કોલેજમાં રહીશ પછી આપડે ટીબી એ એક કેરલા ટ્યુટોરિયલ છે. તો આગળ મારી ઇન્ટર્શીપ ચાલુ થાય એટલે હવે દોઢ મહિનો.
કઈ ઈન્ટરશીપ.
મે એવું આવે ઈન્ટર્શીપ નું.
આ તો પેલું પોલીસ માં ભર્યું તું એ રયુ.
એનું કઈ લેવા દેવા નઈ ઓમાં.
તો એ રેરી પરીક્ષા ચાલે હે.
એ પરીક્ષા પતી જી એનું રિઝલ્ટય આયી જ્યું ને આપણે ફેલ છીએ એમાં.
એવું હે.
મીન્સ કે મારે માર્ક્સ નઈ જતા એમ મૌલિક ના થાય. એન એકસો પિસ્તાલીસ થાય સુડતાલીસ.
એવું હે ને રિઝલ્ટ આયી ગયું.
યેસ રિઝલ્ટ હવે તો આવે ને બકા કેટલો ટાઈમ ગયો.
હું તો એમ હમજુ કે હજી રિઝલ્ટ આવ્યું જ નહીં.
હવે હું તને ઇન્ટર્શીપનું હમજાવું તું હોંભળ ચૂપચાપ.
અ.
તો દેખ આપણે ઇન્ટર્શીપમાં કેવું ખબર દોઢ મહિનામાં ડેલી જવાનું ત્યોં. અગિયાર થી બાર એક કલાક.
સ્પોકન ઈંગ્લિશ ના ક્લાસ કરવાના તારે ઈંગ્લિશ શીખવુ હોય ને તું એ આઈ જા.
આ વટી બીજુએ.
હ કેરલા ટ્યુટોરિયલ્સ રયુ ને એ ઓટું નહીં.
હા હા ઓટું નઈ બરાબર બને.
એટલે અમારા કોલેજના બધા જ જે ઈન્ટર્શીપ જેન જેન કરવાને ઇંગ્લિશ માં. બધા હોયથી જશે ત્યો દરરોજ એક મે એમને સેટ કરી આલ્યું ગોત્રી અમ રેગ્યુલર પોચ હજાર ચાલે પણ આટલા જોડે જો એટલે પચીસો જ નહી તો પોચ હજાર થાય હ. અને આમ તો મ
અને એમને મારા આ બુટ આવે તારે જોડી.
હા તું મારા જોડે નાઈ કે તારે આવું હોય ને તો ઓફિસિયલી આવવું પડે તારે પોચ હજાર ભરવા પડે. તું કોલેજમાં
હા એ વાત
તાર તો આઠ હજાર વાળો કોર્સ લેવાય. છે બેઝિકથી શીખવાડે તમને બિલકુલ ઈંગ્લિશ ના ફાવતું હોયને તોય એ બી સિ દી થી.
પણ એ તો મારે ચો બહાર જાવું હોય કોઈને બાર જવું હોય તો શીખ મારો જવાનું નહીં તો હુ મતલબ
જવાનું જ છે ને જેમ આપડે વિદેશ જવાનું જ થાયે એમ
શ કોણ લઈ જાય મને.
હું લઈ જાય પડી તને હું વિમનમાં એટલે ઠાઆય
હા તો આઠ તો આઠ હજાર ભર દે મુ
મારે વિમાનમાં બેહારી ની ડે દેખાતું ને તને હું.
તો એક કોમ કર મારે શીખવું ને ઇંગ્લિશ તું મને ખાલી .
હાઆ રેડિ.
હ હાઉ મને ખાઉ મને
હ ના આપડે ત્યાં કશું બોલવાની નહી હું તને કેયુ હા એટલે હું હશજ ને
હા એટલે બોલવાની જરૂર નહી એ ખરેખર હું કવું હું ખરેખર કવું હેડ આપડે બે બાર તર
જો
હુ તારી
પણ મને નોકરી લાગે ને હું તને લઈ જય રેડી તું કે ઈ
હા એ તો વાંધો નહી પણ આતો પણ હું એમ કહું કે તું હંમેશા માટે વિદેશ જતી રે
ના લી વી તો મને એક મસ્ત નોકરી મળી જાય કે નહી એટલે આપડું બેડો પાડ ફરવા જાહો કે જો જાય ત જે દશ કે જે ઈ
હચું કે મને લઈ જાય
હા લઇ જાય મારે ઘર વાળો હારો ગોજશે એટલે પૈસા વાળા હોય ને તો તને નાયે ના પાડે
પણ તમાર માં બકા ગરીબ જો હોય છે હવે
અલ્યા આવું હાવ
તમારુ ગરીબી ની હોય તમારમાં તો પૈસા વાળા હોય છે
ચાલ તે ક્યા જોઈ જઈ મને ખબર નઈ એવું છે
ના ના નહી હોતું
ચ અમે ગરીબ જ છીએ ને અમારે ચ પૈસા છે
અમે મધ્યમ ઈ ગરીબ એ ના કહેવાય ને અમીર એ ના કેહેવાય મધ્યમ વર્ગી એટલે આમ તમે એવું કરી એટલું રિસ્ક લઈ ગયું કે તમે જઈ શકો ભાઈ હવે એવા તો બધા હોય
આ છે
હલોો હલોો
ઘર બના હ જયસનપુરા
શું કે
અમાર સર
હલો
મે પરા
હલો
અવાજ નહી આવતો
હ બોલ
એ તો એમ કહ મારે જેયસંગપુરા ગામડે ઘર બનાવીએ અમે તો
ચાણ બનાવી
તો ત ચાલુ થઈ જુક આમ ચા ન પેલું ખબર અમારા બરાબર કેમ એના જ બીજા જ દિવસે અમે ત્યાં મુહૂર્ત કર્યું
અને એમની મૂળમોથી બનાવી
હઉ મૂળમાંથી ઢાબા વાળું બનાવવાનું કું
અને પેલું તોડી ના ઉઠ્યું
હઉ એ તો તૂટીય ન હવા ચણવાનું ચાલુ થઈ ગયું નવું
ના હોય તો ત તર લગ્ન એ ઘરમાં કરશે
સી ખબર હ પાટણ કરી ધારું
અલી ઓવેલી યાર રપાઈ મારે તૈયાર જવા જાતે ફાવ
તો ન આય વાય બધા મારે તો ઘણા બધા હોય જ છે ને આજ
હ તણે હોય કરો અમે હગઈ કરો ને એ તો ચાલે લગ્ન હોય કરો
અ ભાઈ ગમડા તમારે એવું હોય કે ગમડા વાળા ના આવી એવું હોય કોઈ
હા એવું હોય એટલે એક મેરેજ હોય કરશે એક મેરેજ જો બંને ભેગા કરવા નસે તો તયો જ
અરે યાર તોમેું તો કઉ અલગ થાય તારું
પણ તો શું ક ખબર કે સોડીન મોડવ કેરો ને તિહારો મતલબ ઘરે ઘર જ
હ લ ના ના ના કેસું ઓકરા નહય
એટલે મારું પાસે શું ડિમાન્ડ બધા મોને ના કે પેલું નોકરી બકરી ના દ વાર ચસ્વત ના હોયજ
તર વર્ચસ્વતું લઈ લેજે હેડ જેે ભાઈ મકડી લઈ લે વર્ચસ્વ લઈ જ લે આ વાળી શું
ત્યાંજ શું બનાવી જમવામાં
મેં તો નહી બનાવી મક બહુ તો બીમાર હું એટલે મા મમ્મી બનાવીને જાય
એ તારો ચેપ મન લાગે હું આજ પીરિયડ્સ માં થઈ જઈ પણ હું તો તારે લધી નહી ત તું કાલહીું પેટ
મે તો પમદરથી હતી
એવું છે અને અમાર તો કેવું થયું ખબર આજ ખભર મમ્મી પીરયડ ના મુ ભીડસ
અરે તો હવે તમે શું કરશો
શીખર મમ્મી કરી દેશે બીજું શું દાદા અને મા પપ્પા એ બે શારદી ફાઈ થી જમવા લાવશે અધરવાઈઝ બહાર ખાશે એવું તો તમે બઉ ક્વેશ્ચન પૂછો છો હે
તા મમ્મીની ખાય.
હા મમ્મી ખશે.
ખીચડી તે ખાહે રાધેયા વગર.
હશે એરી રસોડા ને જઈ.
માફી માગીન
હવ માફી કે ભગવાન ભલું કરજો. અમારમાંય બહુ ઓછ જમાં અને આવું બધું જવા જ દઈ આવી રીત ને ઘણા પણ આતો શું જેટલી ઘટના રે એટલી ઘડા રાજવાજ ભાઈ કરવું જ પડે નેમાં શું.
હા એ વાતે
તો રોજ રોજ તો કોઈને બોલાવાય નહી કે ના આવો અમારે ઘરે કરો. અને હવેમાર ફઈ ને ટિફિન ચાલુ થઈ જાય.
તો ફઈ ટીફિન તો રાખ.
ઓ વાલી હમણાં થી હોસ્પિટલ માંથી એક ભાઈ હે
હા.
સુરાણા ના હે. એરા બહુ પૈસા વાળા ને એટલે એ જોન તો એ ઇન્વેસ્ટ કરે એટલે યાણે એક સેવાનું કામ ચાલુ કર્યું એટલે શું મારફાઈને પૈસા મળી જાય. અને જે જીગો ભાઈ ને નહીં એને પગાર હાલશે ટિફિન આપવા જાય એમનું પાહિ આ ટિફિન કરે એમ ને આપવાના પૈસા અને હોસ્પિટલમાં જે નહીં હોતા પેલા. બધા ખાયલા હોય ને એ સિવા ફ્રી અને બોર્ડે લગાવી દીધા કે ફ્રી ફ્રી ટિફિન. એટલે આવા તો કેટલા તેર તેર ટિ ટિફિન હવ હાવારના હોય છે બે ટાઈમ.
તો પિ તા ભાભીર વધાવતા હશે.
મારા ભાભી છે જ નહી બોલ અને હવેત ખબર પડી ને એટલે આવશે નહિ એ.
આમ હા.
એટલે એને કઈ જયા તા જો મારા દાદી પેલા નાની ઓફ થઈ ગયા ને ત્યારના એરિયા કયા હતા. એટલે ગયા જ નહિ ત્યાંના હોય જ છે પછી અમારે હવન આવ્યો એટલે એરા કે આવું નથી કે હું જઈ જ નહીં. એટલે રક્ષાબંધન સિવાય એવા આવશે નહિ.
અરે તો તો ફાઈ એકલી ચીવીતા કરે એટલું બધું.
તો પાઈ મારફાઈ કરે છે હવે તો સારું લાગે ઈન્કમ આવે એટલે યાર શું ના ગમે કે.
અરે પણ કરી જેવી રીતે હું તો એમ કહું. હું તો ભજન રતે ફોફા પડી જાય.
પણ આમ તો અમે કંટાળો આવતો હતો હમું ના હતું ને કશું કામ. હવે કોમ કરીને હુઈ જાય પછી. વેલું વેલું ટિફિન બનાવાનું એટલે
ફઈ ઘેર લઇ જાય એમ થાય કે મને કદી લઈ જાય તો ફને ઘેર બતાય્યું હે. પણ તું લઈ જાય તો આવું એમને એમ હેરી દેખડું.
પેલી વાત હું કીટન લઈ જ નઈ જતી એ ર જઈ બેઠી હોય માર્કેટ હમે માર ફઈ મારે ફાઈ મનશું કે અમારે કે કીટું ભત્રીજી સારી કે તું તો કદી આવતીય નહી. બોલો હવે મન તો ટાઈમેમ નહી હોતો જો જવાનું. અને પેલી તો તમારે કેટલું ફરતા રોમ વાળી ના થાય એને કેટલી વખત જવાનું થાય. એટલે એઈ બાજુ ઓટો મારતી આવે એ હું એને લઈને જાતી જ નહી કદી. અને હવે હું જાય એટલે તને લઇ જાય બસ.
હા મને હવે લઈ જાજે.
પછી તું ચાવું કરે કે ના માર નહી આવું એવું કહી દે.
નવરા
હા તો લઈ જાયશ આ પાકુ -
પાકુ -
બીલ સારું હે ત હ ભણવા જવ-
હારભેટ-
ઓકે બાય-
એયા-